હલો, હલો. હલો. હલો.
હા કોણ કાળો
અહ ઓવે હોવે.
કાળો ભાઈ બોલો હો? હા શું કરો છો તારે?
કોઈ નઈ અતાર ખાઈલું જરા.
કાઈ એમ.
હમ્મ-અમ્મ.
હમ્મ. બીજું? ઘરાક પાણી?
ઘરાક તો નહી અમારે એટલો બધો. તમાર હે?
ના અમારેય નથી, એ કહીએ સાતું પડ્યું તો હમણાં તો આવતો જ નથી
હમ્મ.
બોલો તમારે પાટણમાં આબુ સે ને પણ તમારે કૂઈક પાટણમાં જોવાનું હોય સે ને, કેવું જોવાનું હોય સે?
અમારે તો જોવાનું હોય આહાડી બીજા એટલે આ રથયાત્રા હોય જગન્નાથ ની.
બઉ સરસ હશે ને?
હા.
મારે ફેમિલી સાથે જોવા ઈ આવું સે.
પછી અહ આપડે રાનકીવાવ સે.
હા.
પહીં આપણે હોય મેલડી માનું મંદિર હે, સરસ્વતી નદી હે.
સરસ્વતી નદી ની મેલડી માં નું મંદિર, બહુ ફેમસ હશે ને?
ઓવે પહીં સહસ્ત્રલિંગ તળાવ હૈ.
હા. એ બધું ફરે એવું સારું સે નહીં?
હા, ગુંગળ તળાવ હે.
હા. એમાં ભરતી ભરવાની મજા આવતી હયને ના?
હા.
મારે ફેમિલી લઈને આવું એ ફરવા માટે.
જાવો.
બરાબર. તમે લોકો તો જતા હશો ને? તમાર તો નજીક આયું એટલો.
હોવે.
હમ્મ. ઓમ ચેવું ઓમ ફાવે કેવું આમ, જોવાની મજા આવતી હયશે.
હોવે.
હમ્મ. બરાબર બીજું બાર જવાનો કોઈ વિચાર. બારે જવાનો કોઈ વિચાર બાર બાર બીજે ફરવા માટે.
બીજા આપડે એમ કે આ બીજા આવે કે ના આવે આવતી.
હા.
એટલે આપડે રણુજા જાવાનું હે.
નાાનુજા જાવું છે. એમને બધું જુવે એવું હારુ હશે. ના-ના. હમ્મ. બરાબર રણુજામાં પછી રણુજા એકલું કે બીજું કોઈ હશે.
આપડે સણુજા એકલું જ.
હમજ જેૈસલમેર પછી એ પોકરણઘડ છે એ બધ
એઈ બધું આઈ ગયું રાણુજા એ રાણુજા મા બધું આઈ ગયું.
બરાબર.
આપડે તમે વોય આવે એટલે આપડેય વોય અમાર કોચે રે ને એ સુડેલમા નું મંદિર ઈ એય જાહુ.
બરાબર.
પછ મારે રોમા હા અમારે રોમાપીરનું મંદિર હૈ. સિબોતર માનું મંદિર હૈ અમારા ગોમમાં.
બરાબર. આમ બધું જોવા લાયક કોઈ જોવું પડે આપડે બધું. જો જોવાનું શું જાય વર્ષે એક બે વખત ફરવાને. કઈએ તો કોઈ ખબર પડે આપડાને કે આ જગ્યા ઉપર આયુ સે કે આયુ સે.
હમ્મ.
હમ્મ તમે લોકો જતા તો હશો જ ને જોવા માટે તો થોડા તમારે તો નજીક આયુ એટલે જાવાનું તો હોતું જ હશે ને તમારે તો.
ઓવે.
હા. તમે બધા તો જોઈ રીયા આમાંર જેવાને જોવાનું અમારી ફેમિલી તૈયાર થાય એટલે એમી લઈને આઈ જીયે હેંડો.
હા.
હમ્મ બરાબર. ચાલો.
બીજું બોલો.
બસ બીજું આનંદ છે.
હમ્મ.
હમ્મ. જગન જગન્નાથ ભગવાનનું વરઘોડું તો કાલે જ હશે ને.
હા. અ.
બરોબર તમે જવાના હશો ન.
હોવે.
હમ્મ બરાબર. તશે બીજું ભલે.
બોલો બીજું કોઈ ખાધું.
હો ખા જમવાનું તો કઈ પતી ગિયું. હાવ જમી તો લીધું તમારે?
ઘરના બધા સુખ શોન્તી.
હોવ બધાય સુખ શોન્તી હો.
હમ
હમ્મ બધાય મજા મેં. હ હ હાલતો. એ કોલેજ હારું હેંડો પછી અમેરિકા જાવું હૈ. હલો
આ જોવડે કોણ બોલોય
આપ પાસે હલો
ઓ
હલો